હલો કેમ છું?
મજામાં તમે કેમ છો બેન
બધા ઘરે બધા સારા છે. બો જ સમય પછી તમારા સાથે વાત
તમા તમ તમારી સાથે પણ ઘણા સમયે વાત થઈ.
આજે છે ને મારા ઘરે મેં છે ને ઢોખળા બના્યા હતા આપણા ગુજરાતમાં ઢોકળા બધાના ઘરે બોજ બને અને બધા જ આ બધા વસ્તુ બો ગમે છે. એટલે આપણા ગુજરાતમાં કેટલા પ્રકારની વાનગીઓ બનતી હોય છે. આપણને તો ખબર જ નથી આ ઢોખળા કેટલું સરળતાથી બની જાય છે. આપણે ચણા અને ચોખાનો લોટ ઉમેરી એના અંદર થોડા સોડા નાખે એટલે આપડા ઢોખળા તૈયાર થઈ જાય અને છોકરાઓને તો આ ખૂબ જ ભાવે છે ને નાસ્તો જો આપવો હોય ટિફિનમાં તો એ બો જ મજા એ લોકો એમ કેને આખો ડબો ફિનિશ કરીને જ આવે છે. ખતમ થઈ જ જાય છે જ્યારે કે આપણે કોઈ બીજું બનાવીને આપ્યું હોય આપણા આપણે થે શાક રોટલી આયપી હોય તો એમ કે કે આ શું રોજ રોજ શાક રોટલી જ આપ્યા કરે છે. કોઈ દિવસ થેપલા આપી દીધા હોય કે ઢોકળા આપી દે હોય એ લોકો બો જ મજાથી ખાય છે. એટલે આપણા ગુજરાતમાં આ વનગીઓ કેટલી સરસ રીતના બને છે. અને છોકરાઓ આપણા કેટલા શાંતિથી એ ખાઈ લે છે સાચી વાત કે નહીં.
હા હા મારી દીકરીને પણ ઢોકળા ખૂબ જ ભાવે છે. એ પણ કોઈ દિવસ ઢોકળા થેપલા ખાંડવી હાંડવો વગેરે એને ખૂબ જ પ્રિય છે અને ગુજરાતીઓનું ખાણું એટલે સ્વાદ સુગંધ અને પ્રેમનું અદ ભૂત સંગમ ગુજરાતીઓના ભોજનમાં મીઠાસ ખાટાસ અને તીખાસનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતીઓનું લોકપ્રિય ફરસાણ ખમણ એ ખમણ બનાવવાની પણ ખૂબ સરળ રીત છે ઘરે પણ ચણાના લોટમાંથી સરળતા થી બનાવી શકાય છે અને ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં.
અ મને આ ખમણ બનાવતા નથી આવતું તમે આની મને કેવી રીતના બનાવવાની રીત છે એ મને જરા કહેશો તમે
હા હા જરૂર સૌથી પહેલા આપણે ચણાની દાળને રા ત્રે પલાળી દેવાની અને સવાર થાય એટલે આપણે એને મિક્ચરમાં પીસી નાખવાની ત્યાર પછી એમાં દહી ઉમેરવાનું મરચું આદુ લસણની પેસ્ટ ઉમેરવાની. અને બાર કલાક માટે રવા દેવાનું ત્યાર પછી સાંજે એને સ્ટીમ કરવા માટે મૂકી દેવાનું એટલે સરસ મજાના ખમણ તૈયાર થઈ જાય અને રાય જીરુંનો તડકો લગાડવાનો.
અરે આ તો ખૂબ જ સરળ છે. હું પણ આ વસ્તુ ટ્રાય કરીશ ને હવે તો છે ને અ થોડુંક ગરમી જેવી લાગવા લાયગી છે. અને અને ઝાડ પર બો બધી કેરીઓ બી દેખાવા માંડી છે આપણા ગુજરાતમાં કેરીઓ બી બો દે હોય છે જેવું કે આ પૂસ છે લંગડો છે અને આપણા અહીંયાની કેરીઓ આપૂસ એ બહાર બી જાય છે. તો આપડે હમણાં કેરી ની સિઝન છે તો આપડે કેટલીક જાત જાતની વાનગીઓ બનાવે લોકો આમ પાપડ બનાવતા હોય છે રસ બનાવીને એને ભરી મૂકે છે અને આપણા અહીંયા રસ પુરી ખાવાથી લોકો એકદમ ઉત્સાહથી ખાય છે. તમે ખાધું છે?
હા હા અમે પણ ખૂબ જ આનંદ થી રસ ખાઈએ છીએ. કેરી પણ ખાઈએ છીએ. કેરીનું અથાણું બનાવીએ છીએ. જે આખા વરસ માટે દાળ ભાત સાથે શાક રોટલી સાથે એનો ઉપયોગ કરીએ છીએ. કેરી માંથી ઘણી વાનગીઓ બને છે. અ કેરીનો રસ પછી આમ પાપડ અને કાચી કેરીનું શરબત પણ ઉનાળામાં પીવાની ખૂબ જ મજા આવે છે.
હ એકદમ સાચી વાત આ કાચી કેરીનું શરબત છે ને હમણાં જ મેં કોઈકના ઘરે પીધું હતું એમને રીત પૂછી પણ એમને ખબર ની હતી એમને બી કીધું કે કોઈના ઘરેથી લાવવા હું આ છે ને કોઈક જગ્યાએ એમનું એ મને કાચી કેરીનું શરબત બનાવવું જ છે. એક દિવસે હું ટ્રાય કરી જોઈશ મારા ઘરે કેવી રીતના બને છે પછી ખબર આપણા અહીંયા અ આપણે ઉત્તરાયણ હોય ત્યારે ઊંધિયું લોકો બો ખાય છે. હવે તો ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે ઊંધિયું ના મને પણ ત્યારે મને આ ખુબ જ સરસ લાગે. અચ્છા વાનગી ઊંધિયું મેં બનાવવાની ટ્રાય કયરી હતી પણ મારીથી બયનું નહીં હતું પછી ઉબાળિયું બી લોકો બો જ ખાય છે અને આપણે નવરાત્રિ હોય ત્યારે કેટલા જાત જાતની મીઠાઈઓ બનાવે પછી આપણે ઘરે શક્કરપાળા બી બનાવે છે. એ કેટલી સરલ સરસ રીતે અને એકદમ ઈઝીલી બની જાય છે એવી વાનગીઓ આપણા ગુજરાતમાં મળતી છે.
હા હા ગુજરાતી લોકોને આવી બધી વાનગીઓ ખાવાનો ખૂબ જ શોખ છે અને અન્ય રાજ્યમાંથી પણ આ બધી વાનગીઓ ખાવા માટે લોકો આવે છે અને એમને પણ ખૂબ જ મજા પડે છે આવું બધું ખાવાની.
હલો.
હાલો.
હા અવાજ સંભળાય છ
હા સંભળાય છે.
હા અને આપડે તને એવું લાગતું હશે પણ આ છોકરાઓ છે ને આ શાક રોટલી ખાવામાં ખુબ જ એ કરે છે પણ જયારે એ લોકોને થેપલા આપે છે ને તો એ લોકો. ખૂબ સરળતાથી ખાઈ જાય છે જ્યારે કે હમણાં હમણાં કેરીની સિઝન છે હમણાં લોકોને રસ આપી દેેશો તો બે ત્રણ વાટકી એમ જ પી જાય પણ આપણે એના જગ્યાએ કંઈ બીજું આપવું હોય તો ની પી ને પછી આપણે અહીંયા હમણાં અ રસની સિઝનના હોય તો આપણા ગુજરાતમાં શીખણ બી લોકો બહુ જ ખાય છે એ કેટલું સરળતાથી બની જાય છે દળ દહી આપણે ઘરે જને ફેટીને આપણે શીખણ બી બનાવી શકીએ છે બધી છાસ બી લોકો ઢોકળા સાથે છાસ ખમણ સાથે છાસ એ બી ખૂબ જ એ લોકો ભાવે છે પછી એ લોકો હમણાં ગરમીની સિઝનમાં આ છાાસ ખૂબ મસ્ત રીતના એ લોકો અલગ અલગ ફ્લેવરમાં બી પીવે છે જીરું મીઠું વાળી સાદી હોય એ બી પીવે પછી લચ્છી એ બી આપણા ગુજરાતમાં ખૂબ લોકો પીવા માંગે છે અને એ બી અલગ અલગ ફ્લેવર માં મળે છે. મને એ તો નથી ભાવતી પણ મારા છોકરાને એ જ બહુ જ ભાવે છે. તમને આ લચ્છી છાસ એવું કઈક ભાવે છે કે?
હા હા મને પણ ભાવે છે અને મારા ફેમિલી માં બધાને જ ભાવે છે. અને લસ્સી તો અમે ઘરે જ બનાવીએ છીએ. અને દ દહી પણ ઘરે જ બનાવીએ છીએ.
હા આ દહી મને જરાક બતાવશો કેવી રીતના મને ક કે હું જ્યારે બી દહી બનાવવા જાઉં છું ને એમાં ખટશ નથી આવતી એકદમ તદ્દન મોરું બને છે એટલે મારું શું કઈ બી વાનગી બનાવી હોય એમાં દહી નાખવું હોય એ આપણું તો સૌથી એ મેન વસ્તુ છે એટલે દહી વગર તો આથો કેવી રીતના આવે. આ દહી મારું બનતું જ નથી.
અ રાત્રે એક વાસણમાં દહીને ફેલાવી દેવાનું સરસ રીતે અને એની અંદર કાચું દૂધ મેળવી દેવાનું અને સવાર થાય એટલે સરસ મજાનું ગઠ્ઠા જેવું દહી બની જશે અને એની અંદર પણ ચીરા કાપા તમને કશું દેખા ા નહી અને પાણી પણ નહીં દેખાશે એટલું સરસ દ તૈયાર થઈ જશે અને જોવામાં પણ એટલું જ સરસ લાગે છે અને ખાવામાં પણ ખુબ સરસ થોડું ખાટું અને થોડું મોડું ખુબ સરસ અને એની છાસ એમાંથી વાનગી બનાવવાની હોય ઉતપ્પા બનાવવાના હોય તો ખૂબ મજા પડી જાય આવા દહીનો ટેસ્ટ જ ખૂબ સરસ લાગે છે જે આપણે બજારમાંથી લાવીએ એમાં તો એવી વાત જ ક્યાં છે
હઇ સાચી વાત સાચી વાત હવે છે, ને આપણે જો આપણેે પનીર બી ના લાવવા જઈએ છે તો પનીર બી કેટલું મિલાવટ વાળો આવે છે. તો પનીર બી હવે તો મેં તો વિચાર્યું છે કે હું ઘરે જ બનાવીશ કે પનીર માંથી આપડણે કેટલું બધું મળી શકીએ કેટલી બધી વાન તો પનીરમાંથી આપણે ગુજરાતી લોકો નથી બનાવતા પણ બીજા જગ્યાએ પનીરમાંથી કેટલી બધી વાનગીઓ બને છે. ને છોકરાઓ એ ખૂબ જ સરળતાથી ખાઈ જાય છે. આપણે સાદી રોટલીમાં બી પનીર જો નાખી ના આપે તો એ લોકો કેટ લા મજાથી ખાઈ લે છે. આપણા ગુજરાતમાં આ વસ્તુ નથી બનતી પણ આપણા ગુજરાતમાં એટલી બધી વાનગીઓ છે જેવી જલેબી છે એ બધી જલેબી તો કેટલા છોકરાઓ મીઠી મીઠાઈ તરીકે ખાય છે. આપણા ઘરે અહીંયા મોહન થાળ જેવી મીઠાઈ છે. એ બી કેટલી મસ્ત લાગે મને આ મોનથળ છે, ને મીઠાઈ બહુ જ ભાવે છે. અને હું છે ને દિવાળી માં એને બનાવવાની બહ ટ્રાય કરું પણ એ છે ને છૂટી જાય છે, કદાચ એમાં ઘી ઓછું પડી જતું હશે કે ખબર નહી. એટલે મારાને આ બહુ જ હું મારા મો મમ્મી ના પાસે બહુ બનાવડાવતી અને મેં જરે ભી જાઉં ને મમ્મીના ઘરે મોહન થાર તો બનાવડાવું જ મને એ ખુબ જ ભાવતું છે તમને આ ભાવે કે તમારી છોકરી કે તમારા ઘરમાં
હા મને પણ ખૂબ જ ભાવે છે, અને મારી દીકરીને પણ મોહનથાળ ખૂબ જ ભાવે છે, અને દશેરા પર જલેબી અને ફાફડા એ તો હોય જ અને આપણે ગુજરાતમાં જોઈએ તો એ દિવસે તો બજારોમાં લાાઈનો લાગે છે જલેબી ફાફડા માટે ખૂબ દૂર સુધી રાહ જોવી પડે આપડણે કે આપણો નંબર ક્યારે આવશે એના કરતા આજ વસ્તુ આપણે ઘરે બનાવી દઈએ તો કેવું સારું
એકદમ સાચી વાત એકદમ સાચી વાત મને છે, ને આ દશેરો તમે યાદ દેવડાવી દીધો આપડા અહીંયા દશેરા પર તો છે ને જલેબી અને ફાફડા ખાવાની ખુબ જ મજા આવે છે, અને આપડા અહીંયા દશેરા પર આ તોરણ બાંધે છે એ બધું કરીને પછી ઘરની સાફ સફાઈ થઈ જાય એટલે આપણા ઘરે જલેબી ને ફાફડા ખાવા માટે બધા બેસી જાય છે આજે આપણેે આસપડોસના લોકોને બી બોલાવીએ છે ખાવા માટે એ બી એમ કે કે આ હા શું વાનગી છે આ આપણા ગુજરાતમાં જલેબી ફાફડા ખાય છે. બીજા જગ ગ્યા આ ખાવા જોવા મળતું નથી.
હા અને આના માટે એની સાથે ચણાની ચટણી કેવી રીતે ભૂલી શકીએ આપણે એની સાથે એના વગર સ્વાદ અધૂરો છે.
એકદમ સાચી વાત કહી તમે અને એવું લાગતું છે, કે આપડા ગુજરાતમાં છે ને આ બધી વાનગીઓ જ જોવા મળે છે બીજે કોસ્ આ જોવા નથી મળતી એવું આપણેે આટલી બધી જાત જાતની મીઠાઈઓ પછી ફર ણ હોય કે કઈ બી હોય આપણા ગુજરાત એ ખાવામાં બહુ પ્રસિદ્ધ છે, લોકો ક્યાં ક્યાંથી આપણા અહીંયા આવે છે પણ આ લોકો બી આ નાસ્તા તરીકે જે ખાય ફાફડા જલેબી હોય કે હાંડવો કઈ બી હોય પાતુળ હોય એ લોકો ને આપડા અહિયાં હરેક જગ્યાએ આપણે થોડા થોડા દૂર જાય એટલે એનું નામ બદ બદલાતું હોય આ આ સુરડે છે તમે કોઈ દિવસ ખાધા છે?
હા હા ખાધા છે ખૂબ સરસ લાગે છે સ્વાદમાં અને ગુજરાતીઓનું ફેમસ ફરસાણ ખમણ છે. ખમણ અને થેપલા એ ખૂબ જ લોકપ્રિય છે, ગુજરાતમાં ફરસાણમાં મતલબ તમે જયારે પણ બજાર જાઓ ને તો મોટે ભાગના લોકો તમને ખમણ અને સેવ ખાતા જોવા મળે છે.
ઓકે સારું ચાલો તો આપણે ફરી પાછું કોઈ વસ્તુ પર વાત કરશું.
સાર-સારું સારું આવજો.